હલો
એમ છો
બસ એકદમ મજામાં તમે કો કેમ છો
હું પણ એકદમ મજામાં
હમ ઘરે બધા મજા
હા બસ એકદમ મજામાં તમારી ઘરે
બસ મજામાં જમી લીધું
હા જમી લીધું તમે જમ્યું
વાહ રમ્યું મેં કીધું ચલો આજે ખોરાક પર વાત કરીએ એમ
હા ખોરાક એક ખુબ સરસ વિષય છે ચાલ આપડે એના પર વાત કરીએ
હમ તમને શું લાગે છે કે અ મતલબ સારા ખોરાક નું મહલ તો શું છે
મારા મચે ખોરાક ફક્ત પેટ ભરવા માટે નથી હોતું શરીરને ઊર્જા આપે છે અને સ્વાસ્થ રાખે છે, એના માટે હોય છે.
હા બિલકુલ સાચી વાત છે, હ ઘરે બનાવેલું જમવાનું તો ઘણું બધું સારું હોય છે, બાહાર કરતા તો
હા તમારી સાચી વાત છે, તેમાં સફાઈ પણ હોય છે, અને પોષક તત્વનો પન મેલ હોય છે.
હમ બિલકુલ આજે તો ઘણા લોકો જુવાન ફાસ્ટ ફૂડ તરફ કેટલા વધી ગયા છે, કે દર બીજા દિવસે ફાસ્ટ ફૂડ ખાતા જોવા મળે એમ
હા તમારી વાત સાચી છે, પણ રોજ ફાસ્ટ ફૂડ ખાવાથી શરીર પન ખરાબ અસર થઈ શકે છે.
હમ. બિલકુલ એ ખાવાથી તો શરીરને ઘણી બધી અ મતલબ અસર થાય છે કે એમ અને તમને કયા પ્રકારનું જમવાનું વધારે ગમે છે. હ
મને તો સારું ખોરાક જેમ કે રોટલી, શાક, દાળ, ભાત, જેવું સરલ જમવાનું બો ગમે છે.
બો સરસ ફળ અને શાકભાજી પણ આમ રોજ આપડે મતલબ ખા વું જ જોઈએ નઈ
હા તેમાં વિટામિન અને ફાઈબર ઘણું બધું હોય છે.
હા એ જ એનાથી વિટામિન્સ પણ આપણા જે શરીરને જોઈએ એ પૂર તા મળી રહે અને પાણી પણ આપણેે પી પૂરતું જ પીવું જોઈએને
હા બિલકુલ પાણી વગર શરીર સારી રીતે કમ કરી શકતું નથી
હમ. એજ સવારે નાસ્તો કરવો એ કેટલો જરૂરી છે, તમે જણાવી શકશો?
હા નાસ્તો કરવો ખૂબ જરૂરી છે, નાસ્તા દિવસની સારી શરૂઆત કરે છે.
હમ એજ ઘણા લોકો તો નાસ્તો ને મતલબ કરતા જ નહી નાસ્તો છો ડી દે કે ના નથી કરવો એમ
ના ના એ એકદમ ખોટી આદત છે, પછી જલ્દી ભૂખ લાગે છે, આપણાને
તો ના કરે તો વેલા ભૂખ લાગી જાય અને હું શું કહું કે બહારનું જમવાનું કેટલી વાર લેવુ જોઈએ આમ લાઈક કેવાય ને કેટલા અઠવાડિયામાં કે મહિનામાં એમ
બહારનું જમવાનું તો આમ તો લેવું જ ના જોઈએ પન ક્યારેક મજા માટે ચાલે પણ રોજ નહી
બિલકુલ એતો છે, જ અને સંતુલિત ખોરાક એટલે શું? હ
જો સંતુલિત ખો ખોરાક એટલે જેમાં અનાજ દાળ શાક ભાજી, ફળ, દૂધ અને પ્રોટીન વધુ યોગ્ય માત્રામાં હોય એને સંતુલિત ફૂડ કેવાય છે.
હમ. બરાબર છે જમતી વખતે મતલબ ઉતાવળ કરવી જોઈએ કે નહી અમુક લો કોને તો ખબર એમ આદત હોય છે.
ના ના ધીરે ધીરે જ ખાવું જોઈએ અને ચાવીને જરૂરથી ખાવું જોઈએ
હ હમ આદત થી આપડે પાચન શક્તિ પણ આપડી જે હોય એ સારી ર છે
હા બિલકુલ અને શરીરને પણ ફાયદો થાય છે
હમ એ તો છે જ ખોરાક સાથે તો આપડ સારી જીવનશૈલી પણ એટલી જ જરૂરી છે કે સારી જીવનશૈલી હોય તો બધું સારું રહેે
હા બિલકુલ સમય પર જમવાનું પૂરતી ઊંઘ લેવું અને રોજ ચાલવું પણ જરૂરી છે આપણા શરીર માટે
હમ એ તો છે જ કે સારા ખોરાક થી સ્વાસ્થ્ય ની પણ આપડે કેવાય કે શરૂઆત થાય છે
હા એકદમ સાચી વાત છે
અને હું શું કઉ કે ઘરનું જમવાનું મોટા ભાગે તાજું જ હોય છે ને
હા ઘરનું જમવાનું મોટા ભાગે તાજું જ હોય છે
હમ અને એમાં તો તેલ મીઠું અને મસાલા પણ કંટ્રોલમાં હોય એટલે હેલ્દીી ર શરીર માટે
હા બિલકુલ બહારનું જમવાનું સ્વાદિષ્ટ હોય છે પણ દરેક વ્યક્તિ કે હેલ્ધ હોય એવું જરૂર નહીિ
એ એ તો છે તમાય વાત સાચી કેટલાક લોકો તો એમ કે કે સમય ના હોય એટલે બહારનુંું જમવું પડે પણ એવું થોડી જ હોય કે સમય ના હોય તો બહાર નું જમીન શરીર ખરાબ કરાય
આ વાત થોડી હદ સુધી સાચી છે પણ પ્લાનિંગ કરીએ તો ઘેર પણ સારું જમવાનું તૈયારી કરી શકે
હમ બિલકુલ છે કે મીલ પ્લાનિંગ થી ઘણો ફાયદો થાય છે એટલે કરવું જોઈએ
હા આથી પૈસા પણ બચે અને સ્વસ્થ પણ સારું રહે
બિલકુલ અને તમે સીઝન પ્રમાણે ફળ અને શાકભાજી લેવાનું પસંદ કરો છો કે આમ કોઈ બી સીઝનમાં કઈ બી ખાવ
હા સીઝન ના ખોરાકમાં ટેસ્ટ પણ સારું હોય અને ન્યુટ્રીશન પણ વધુ હોય એવું શાકભાજી લેવું મારું માનવું છે
બરાબર છે અને ગરમીમાં કયા ખોરાક વધુ લેવા જોઈએ આપડે
ગરમીમાં તો પેલા પેલા પાણી વધારે પીવું જોઈએ છાસ તરબુંજ કાકડી અને હલકા જમવાનું જમવું જોઈએ
બરાબર છાસ વગર તો આપડે ચાલે જ નહી ઉનાળામાં અને
હા બિલકુલ સાચું
હમ અને શિયાળામાં કેવા ખોરાક લેવો જોઈએ
જો શિયાળામાં ગરમ જમવાનું સૂપ લીલા શાક અને પ્રોટીન વાળા ખોરાક ફાયદાકારક હોય છે
બરાબર વરસાદની સિઝન માં શું ધ્યાન રાખવું જોઈએ આપડે બધાએ
વરસાદની સિઝન માં પહેલા પહેલા તો આપડે સફાઈ પર ખાસ ધ્યાન રાખવુ જોઈએ બહારનું ખુલ્લું જમવાનું જમવું ના જોઈએ
હમ એ તો છે જ કેટલાક લોકો તો રોજ મીઠાઈ ખાવાનું પસંદ કરે છે જે ખૂબ ખરાબ આદત કેવાય
હા થોડી માત્રામાં ચાલે પણ રોજ વધુ ખાવું યોગ્ય નથી
હા એજન્ટ અને સુગર ઓછી લેવાથી શું ફાયદો થાય આપડા શરીર ને
જો આપણેે સુગર ઓછી લઈએ તો ઉર્જા સ્ટેબલ રહે અને શરીર પર એકક્સ્ટ્રા ભાર નથી પડતો આપણાથી
હમ સાચી વાત છે અને પેલું પ્રોટીનનું મહત્વ શું છે જે અત્યારે બધા પ્રોટીનનું ઘણો બધો મતલબ લે છે પ્રોટીન કે પ્રોટીન વાળું ફૂડ ને એ બધું તો એનું મહત્વ શું
તો
પ્રોટીન થી આપણા મસલ્સ મજબૂત બને છે અને શરીરની રિપેરમાં મદદ કરે છે
બરાબર છે એટલે પેલું દાળ ચણા આવે રાજમા અને દૂધ એ પણ પ્રોટીનના સારા મતલબ કેહેવાય ને કે સોર્સ છે એમ
હા અને બેલેન્સ ડાયટમાં બધાનું યોગ્ય યોગ્ય પ્રમાણે હોય છે
બિલકુલ અને જમતા તમે આપડે મોબાઈલ મતલબ વાપરવો યોગ્ય ઓકે છે
મને તો નહી લાગતું ધ્યાન જમવામાં હોય તો પેટ પણ સારી રીતે ભરાય છે
હા એતો છે ઘણા લોકોને તો એવી ટેવ હોય કે ટીવી જોતા જોતા જમીલે
એ આદતથી ઘણી વાર જરૂર કરતા વધુ જમાઈ જાય છે આપણાથી
હા એ તો છે એવું એ કરવું ખુબ ખરાબ વાત છે કે એમ
હા બિલકુલ ધીમે જમવું અને સ્વાદ માનવો પણ એક સારી આદત છે
હા એજને ખોરાક ને એક્સરસાઇઝ વચ્ચે શું સંબંધ છે
બંને એકબીજાને સપોર્ટ કરે છે સારો ખોરાક અને રોજની હાલચાલ થી શરીર તંદુરસ્ત રહે છે
હોઓ હો બરાબર છે. આ બધું તો ખુબ ઉપયોગી છ, આપડે જે કર્યું એમ કેવાય છેમ કે, આ બધું આપડે આપડા જીવનમાં ઉતારવું જોઈએ અને નાના ફેરફાર થી મોટા ફાયદાઓ મળી શકે છે આપણને.
હા બિલકુલ નાના ફેરફારથી બહુ ઘણા બધા ફાયદા મળી શકે છે. જેમ કે કે આપડે સ્વસ્થ સારું રહેશે રોગ નહી થતા અને ખૂબ આપણું તંદુરસ્ત વધી જાય છે.
હમ્મ બિલકુલ અમુક લોકોને તો ટેવું હોય એ ટેવ આપડે બધાએ ફુલાડવી જોઈએ જો આપડા ઘરમાં કોઈને આવી ટેવ હોય કે બહારનું ખાવું ને આમ રોજ મતલબ એ બધું તો એ એમનાથી એમને શરીર ને નુકસાન પહચ ચે એટલે એ બધી આદતો ખરાબ કેવાય એમ
હા તમારી બિલકુલ સાચી વાત છે. આપડે પહેલા ઘરેથી જ ચાલુ કરવું જોઈએ ઘમાં જે બહારનું બહુ ખાતું હોય તેને સુધારવા જોઈએ, તેને ટોકવા જોઈએ.
હમ્મ એજ એ એટલે હમ્મ બોલો બીજું કેવું ઘરે બધા તવ તબિયત બરાબર? તમારે બા દાદા મમ્મી, પપ્પા, બેન બધાની
હા બધાની તબિયત સારી છે. તમે કો તમારા બધાની તબિયત સારી છે?
બસ એકદમ સારી છે. હા હમ્મ સારું તો ચલો ફરી ક્યારેક વાત કરીશું મળી
હા પાક્કુ, ચલો મળીએ બાય.